હલો.
હા કેમ છો?
હલો.
હલો.
હા અવાજ સમભળાય છે. હ હા. હા હા.
આજે આપણે થોડાક
થોડા ઊંચા અવાજે બોલજો ને, એટલે થોડું સંભાશે.
કોમ્પ્યુટર વિશે વાત કરીએ.
હા હા કોમ્પ્યુટર વિશે જાણીએ.
હ તો કોમ્પ્યુટર જે છે જેટલો મોબાઈલ ફોન જરૂરી છે, એટલું જ આપણું જીવન માં જેછે કમ્પ્યુટર નુ મહત્વ છે. કોમ્પ્યુટર વગર જે છે કોઈક વસ્તુ શક્ય બનતી જ નથી એમ.
હા. કોમ્પ્યુટર તો અત્યારે એક આપડે જે ભણવાનમાં જોઈએ. તો એક વિષય જ બની ગયો છે. કારણ કે. એના વગર પણ આપણે ઇન્ટરનેટ વગર જેમ મોબાઈલ ફોન, સ્માર્ટફોન બધા વગર જેમ આપડે અધુરા છે પણ એમ ઇન્ટરનેટ પર એમ કોમ્પ્યુટર વગર પણ આપણે અધુરા છીએ.
હા તમારી વાત એકદમ સાચી છે કમ્પ્યુટર જે છે ખૂબ જ
છે અને એમાં પણ વિદ્યાર્થીઓ અને ટીચર્સ માટે પછી
હોય એ બધા માટે પછી ઘણા બધા એવા લોકો છે કે એના માટે કમ્પ્યુટર જે છે મહત્વનુ કોમ્પ્યુટર શબ્દ સાંભળતા જ આપણા મનમાં સૌથી પહેલા શું આવે કે ઝડપ કોમ્પ્યુટર જે છે એ સેકન્ડોમાં મોટા મોટા હિસાબો કરી આપે છે જે આપણે આઝાદી કરવા બેસી
કોમ્પ્યુટર પાંચ મિનિટમાં જ આપણને એટલો લાંબો વિષયો હોય કે બધી વસ્તુ તરત જ
એ જે ઝડપથી
હા હા આમ કોમ્પ્યુટર આપણને જો આપણે કેમ મોબાઈલ ના હોય તો થોડું આપણને અઘરું લાગે. છે એમ આપણી પાસે જે આ તાત્કાલિક બધા જવાબો જે મળતા હોય છે અને જવાબ એકદમ રાઈટ અને આ નામું જે પેલા લોકો છે ને એ નામું કરાતા અને એને એને પગાર આપતા હતા. જે નામું કરે ને એ વ્યક્તિ ને પગાર આપતા હતા પણ અત્યારે કોઈ પણને નામું કરવું પડતું નથી કારણ કે કોમ્પ્યુટર આવી જતા એ બધી જ વસ્તુ સરળ બની ગઈ છે.
સાચી છે. અને મોનિટરમાં કમ્પ્યુટર ના ઘણા બધા એવા ભાગો હોય છે. જેમ કે મોનીટર હોય છે, કીબોર્ડ હોય છે, માઉસ હોય છે. સીપીયુ હોય છે આ બધા એના મુખ્ય ભાગો હોય છે. પેલામાં કાગળ ઉપર ઘણું કામ થતું હતું પણ હવે જે છે બધું કામ જે છે એ ડિજિટલ જ થઈ જાય છે.
હા હા તો એમાં મોનિટર નું શું કામ છે જરા જણાવશો?
હા મોનિટર પર માહિતી અને પરિણામ બંને દેખાતું હોય છે એટલે મોનટર એટલે કે આપણે જ
મોનીટર કેહતા હોઈ એટલે સર્ચ કરવુ હોય એ કરી શકે
હા હા પેલા આપડે આ શબ્દ નો ઉપયોગ આપડે જયારે વિદ્યાર્થી જીવન હતું ત્યારે ક્લાસરૂમમાં જે ક્લાસરૂમમાં જે છોકરી હોશિયાર હોય કે જે છોકરો હોશિયાર હોય તેને આપણે મોનીટર તરીકે રાખ તા હતા પણ હવે આ કોમ્પ્યુટરના જમાનામાં પણ એનો ઉપયોગ એજ રીતે થયો છે કે જે મેન વસ્તુ હોય એને મોનિટર કહેવામાં આવે છે બરાબર છે ને ખરું
હા તમારી વાત એકદમ સાચી છે અને કીબોર્ડના પણ ઘણા બધા ઉપયોગ હોય છે કે જેમ કે ઉપયોગ એનો ઉપયોગ છે લખાણ ટાઈપ કરવા માટે થતો હોય છે માઉસ નો પણ ઉપયોગ હોય છે કે જે એમના મદદથી વિવિધ કલ્પો જે છે આપણે પસંદ કરી શકીએ છીએ આવી રીતે કોમ્પ્યુટર ના ઘણા ભાગ છે તો બધા ભાગો જે છે એ અગત્યના હોય છે
હા હા આમ જોડે જોઈએ તો આપણેે એક જીવનનો એક હિસ્સો જ જાણે કે મોબાઈલ ને ગણીએ કે કોમ્પ્યુટર ને ગણીએ કે અત્યારે એવી ટોકનોલોજી આવી ગઈ કે આપડે તેને એક હિસ્સો જ બનાવી લઈએ એવું થઈ જાય પને મગજમાં
લાગે સે સાચી છે. કોમ્પ્યુટર જે છે એ શિક્ષણ માટે ઘણું સારું એવો ઉપયોગ આપે કે ઓનલાઈન અભ્યાસ કરી શકીએ પ્રેઝન્ટેશન આપણે આપવાનું હોય પ્રોજેક્ટ બનાવવાનો હોય તો એ બધું જે છે કમ્પ્યુટરમાં જ શક્ય બને છે શિક્ષકો પણ ઈતિહાસને વધુ રસપ્રદ જે છે એ બનાવી શકે છે. કોમ્પ્યુટર દ્વારા જ કેમ કે વિડીયો અને ચિત ત્રો દ્વારા સમજાવું અને સમજવું એ ખૂબ જ સરળ બની જતું હોય છે એટલા માટે
હા હા આપડે એક વાર એમ જોઈએ કે માઉસનની આપડે કેમ પસંદ કરતા હશું માઉસને અને એની શું શું છે પ્રક્રિયા
મેં હમણા તમને કીધું ને માઉસ જે છે અનાવિ અન્ય અનેક અનેક વિકલ્પો સુધી પહોંચવા માટે ખુબ જ જરૂરી છે માવુશ શું ન હતું કે ત ક સમજાવેલું હતું
હા હા હા હા સમજાવ્યું પણ તોય મને એમ થયું કે થોડુંક એના વિશે ડિટેલમાં ચર્ચા એટલે મેં પ્રશ્ન કર્યો હતો
પણ માઉસ નું મહત્વ જે છે બીજા બધા જેતના પાકો છે. એટલું બધું નથી હોતું કે માઉસ જે છે ખાલી વિકલ્પઓ અન્ય આપણે જે કોમ્પ્યુટરમાં જોતા હોઈ એ વિકલ્પ જવા માટે માઉસની જરૂર પડતી હોય છે અને બીજી વાત એ કે બેંકમાં પણ કોમ્પ્યુટર ખૂબ જ મહત્ત્વનું હોય છે. કેમ કે ખાતાની માહિતી છે વ્યવહારો ઝડપથી સંચાલિત થાય છે એટલે બે પણ ઘ ઉપયોગી બંને જરૂરી છે કોમ્પ્યુટર
હા હા તો આપણે એનો ઓફિસોમાં શું શું ઉપયોગ થાતો હશે કોમ્પ્યુટર નો એ જરા જણાવશો
રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે. કે જેમ કે દસ્તાવેજોને તૈયાર કરવા પડે છે ડેટાજ ને સાચવવા પડે છે માહિતીને વહેંચવી પડે છે એવા ઘણા બધા કામો જે છે કે જે ઓફ આવે એના માટે આ કોમ્પ્યુટર જે છે ખૂબ જ જરૂરી
હ હા તો જો બેંકિંગ ક્ષેત્રમાં પણ ઉપયોગી છે. શિક્ષકો માટે પણ ઉપયોગી છે હવે આપડે એનો હોસ્પિટલ માટે કેવો ઉપયોગ કરીશું એ વિશે જણાવશો જરા
હોસ્પિટલમાં તો દર્દીઓને રેકોર્ડ દર્દીઓના જે છે રે કોડક રાખવા માટે પરીક્ષણનું પરિણામો જ રાખવા માટે સારવારની માહિતી મેળવવા માટે ઘણી બધી જગ્યાએ જે છે હોસ્પિટલોમાં પણ ઇન્ટરનેટ કોમ્પ્યુટર હે ખૂબ જ જરૂરી હોય છે. ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર નો ખુબ જ સારો એવો નજીક નો સંબંધ છે. કે ઇન્ટરનેટ દ્વારા દુનિયાભરની માહિતી મેળવી એ અશક્ય બની જતી હોય છે ઇન્ટરનેટ વગર જેમકે ઈમેલ પર કોમ્પ્યુટરની એક મહત્વની સુવિધાઓ બની જતી હોય છે. ઈમેલ એટલે કે પહેલાના જમાનામાં જે છે પત્રવ્યવહાર ટપાલ લખતા હતા. તે ખૂબ જ
અત્યારે તો શું ઇન્ડિયાનો જમાનો આવી ગયો છે પણ લોકો આજે કરવા લાગે છે ને આજેને આજે
એટલે ખૂબ જરૂરી બની જતું હોય છે, કમ્પ્યુટર
હા હા પેલા બેંકમાં છે. આપડે અ જે પૈસા માટે ચેક મોકલતા એ છે કે મની ઓર્ડર મોકલતા એ પાંચ પાંચ દસ દસ દિવસે મળતા વરસાદની સિઝન હોય ત્યારે મુસાફ ફરીમા દરમિયાન કારણ કે માણસો જ લઈ અવર જવર કરતા હતા એટલે તો કેટ કેટલા દિવસે આપણને બધું રૂબરૂ મળતુ પણ અત્યારે તો એવી સુવિધા થઈ ગઈ છે. કે જયારે આપણને અડધી કલાક કલાકમાં તો આપણને મેસેજ આવી જાય છે. કે બધું મળી ગયું છે. ત્યારે આપણને એમ થાય કે ઓહ હો આપડે અત્યારે જમાનો કેટલો બદલી ગયો છે અને આજ થી એનો અંદાજ કરીએ તો કે દસ વર્ષ પછી એ જમાનો કેવો આવશે એની પણ આપણને મગજમાં કલ્પના થ તી નથી કે હવે આજ થી દસ વર્ષ પછી કેવો જમાનો આવશે
કમ્પ્યુટરનું સુરક્ષામાં પણ ઘણું મહત્ત્વ હોય છે કેમકે મજબૂત પાસવર્ડ અને સોફ્ટવેર બનાવવુ એ ખૂબ જ જરૂરી હોય છે, કેમ કે કમ્પ્યુટરમાં ઘણા બધા પ્રકારના વાયરસ આવતા હોય છે, કે જેનાથી બચવું પડતું હોય છે અજાયણી ફાઈલો છે, લિંક છે. માં પણ સાવચેતી રાખાવી અત્યારે લેપટોપ પણ ઘણું બધું લોકપ્રિય બની ગયું છે, કારણ કે તેને સ સલે કોમ્પ્યુટર ને એવું જ ન કોમ્પ્યુટર તો આપ જાગું હો છે. તેને આસાનીથી બીજી જગ્યા આપડે લઈ જઈ શકતા નથી.
લહી જઈ શકે છે એટલે એનો કોમ્પ્યુટરનો અલ્ટરનેટ યુઝ જે છે લેપટોપ બની ગેલુ
હા હા લેપટોપ તો જો આપડે મુસાફરી દરમિયાન પણ લેપટોપ ઉપર આપડે કામ કરી શકીએ છીએ. ઘણા ઘણા વ્યક્તિઓ તો મુસાફરી દરમિયાન પણ એની ઉપર કામ લેતા હોય છે. એટલે લેપટોપ તો આપણને કોમ્પ્યુટર કરતા પણ વધારે ઉ પયોગી થઈ ગયું છે.
હા તમારી પણ એકદમ સાચી છે અ બીજું એ કે આપડે આજે ઘણી બધી વાત કરી કોમ્પ્યુટર વિશે તો આભાર તમારો મને પણ શીખવા મળ્યુ તમને પણ શીખવા મળ્યું હશે.
હા, મને પણ ઘણું બધું આમાંથી જાણવા મળ્યુ હવે ફરી મળીશું આપડ નવા ટોપિક સાથે
હા ભાઈ
હા હા